હાઈ કાવ્યા. કેમ છે?
હા સારું છે, તું બતાવ શું છે ખબર?
ક આવ્યા ક્યારેક ક્યારેક મને લાગે છે, ને કે સમાજે મહિલાઓ માટે કેટલી બધી મર્યાદાઓ બનાવી છે, અમે એમાં ઘર તો માત્ર મીટ્સ છે, ઘણા તો માત્ર મીસ છે.
હા હા. સાચું છે, અને ખરાબ વાત એ છે કે આ બને મિતસ આપણા દિમાગમાં પણ બેસી જાય છે, જેમ કે છોકરીઓ એ વધારે મોટા સપના નહી જોવા.
એક્ઝેક્ટલી, મને તો એ વાત સાંભળતા જ ગુસ્સો આવે છે, કેમ નહી જોઈ શકે? સપના તો બધા માટે સામાન્ય હોય ને.
હા હા અને બીજું મહિલાઓ ભાવ હોય છે એટહ છે મહિલાઓને પાછળ રાખવાનું
હા અને હકીકતમાં તો જે હકીકતમાં જોઈએ તો ઘણા વખતે મહિલાઓ વધારે સારા નિર્ણય લે છે, કારણ કે એ લોકોમાં સેન્સિટિવિટી હોય છે.
સાચું, ઈમોશનલ હોવું, વીકનેસ નથી સ્ટ્રેન્થ છે, પણ સોસાયટી એને વીકનેસ તરીકે એને બતાવે છે.
મને ક્યારેક લાગે છે કે આપણે પોતે એક પણ આપણા અડર આપણે પોતે બી પોતાને અંડર એસ્ટિમેટ કરીએ છેએ, કારણ કે બાણ પરથી એ જ સાંભળ્યું છે.
હા હા એકચુલી, આ તારા માટે નથી તું નહીં, કરી શકે છોકરીઓ માટે સેફ નથી, આ બધું સાંભળીને આપણે બિલીવ કરી લઈએ છીએ, ઘરવાસી પણ, પહેલાંથી આવું જ બધું સાંભળ વામાં આવે છે, આમ ના કરવું તેમ ના કરવું છોકરીઓને.
એક મીટ તો એમ મને ખુબ જ ઇરિટેટ કરે છે, સક્સેસુલ મુમેન્ટ આ સે શું બોલે છે.
સિરિયસલી, જો કોઈ છોકરોું સફળ થાય, તો એને એમ્બિશન કહે છે, અને છોકરી સફળ થાય તો સેલ્ફિસ.
ડબલ સ્ટેન્ડર્ડ બધી બાજુ.
પણ હવે સમય બદલાઈ રહ્યો છે ને, આજકાલ ઘણી વુમન ઇન્સ્પાયર કરી રહી છે, બિઝનેસ, સ્પોર્ટ, એડ્યુકેશન, એવરીવે.
હા પણ હજુ પણ નાના શહેરોમાં અને, ઈવન ફેમિલીઝમાં માઈન્ડસેટ બદલવાનો બાકી છે.
તું એ ક્યારેક ફીલ કર્યું કે તને કંઈક કરવા માટે, ડિસ્કસ કરવામાં આવી હોય, ડિફિકલ્ટ ડીસ
હા, એક વખત હું પબ્લિક સ્પીકિંગ કોમ્પિટિશનમાં ગઈ હતી. પણ ત્યારે કોઈ કહ્યું હતું તો છોકરીઓ માટે એટલું બોલ થવું સારું નથી. થોડી વાર માટે હું કન્ફ્યુઝ થઈ ગઈ.
પછી, ગઈ કે નહીં?
હા, ગઈ ની અને ગેસ વ્હોટ, મેં એ કોમ્પિટિશન જીતીને આવી.
વાવ. ઇટસ અ સ્પ સ્પિરિટ. આ છે એક્ઝામ્પલ છે કે મીઠને તોડી શકાય છે.
પણ દરેક દરેકને એવો કોન્ફિડન્સ નથી મળતો. ને ઘણી વાર છોકરીઓ તો એ મીઠ સત્ય માનીને, પોતાનો સપના છોડી દે છે.
અને એ સૌથી દુઃખદ વાત છે. હમ!
મને લાગે છે ને, કે એન્કરેજમેન્ટ સૌથી મોટી પાવર છે. જો એક છોકરીને સાચો સપોર્ટ મળે ને, તો એ કઈ પણ કરી શકે છે.
એબ્સુતલી, ઘણા વખત માત્ર એક તું કરી શકે છે. સાંભળવું ઇનફ હોય છે.
એક મીથ એ પણ છે. મેરેજ પછી કરિયર એન્ડ થઈ જાય. આ તો કમ્પ્લીટલી આઉટ ડેટેડ વિચાર છે, યાર.
હા, આજકાલ કેટલી વુમન મેરેજ પછી પણ ગ્રો કરે છે. બેલેન્સ પોસિબલ છે. બસ સપોર્ટ સિસ્ટમ જોઈએ.
કાવ્યા તારા માટે આપને શું અ તારા માટે આપણે શું કરી શકીએ મીઠ સામને?
પ્રથમ તો આપણો માઇન્ડસેટ ચેન્જ કરવો પડશે. પછી બીજા લોકોને એડ્યુકેટ કરવું, કેવું લાગે છે? જવાન છોકરીઓને
હા, રોલ રોલ મોડલ બનવું પણ ઇમ્પોર્ટન્ટ છે.
અને કમ કમ્પલસરીનું જે બંધ કરવું જોઈએ. એવું બંધ કર કે આ બધું કોન્ફિડન્સ જ તોડે છે.
સાચું, દરેક વ્યક્તિ યુનિક છે. સ્પેશિયલી વુમન્સ.
હમ! મને લાગે છે કે દરેક છોકરીએ એકવાર તો પોતાની પોતાની માટે ઊભું રહેવું જ જોઈએ. જ્યારે એ કરે છે, એ વખતે જ એ સાચી સ્ટ્રોંગર બને છે. આજકાલની દીકરીઓને અસ અસ સારી વાતો નથી. સપોર્ટની જરૂરત છે.
ઇમેજિન કર. જો દર છોકરીઓ પોતા પોતાને બિલીવ કરવા લાગે ને, તો દુનિયા કેટલી બદલાઈ જાય!
હમ! ધેન્સો પોસિબલ. મહિલા હોવું કોઈ મર્યાદા નથી. એ તો શક્તિ છે. સમાજે આ બનાવેલા મિથ માત્ર ભ્રમ છે. હકીકત, જો આપણે પોતાને ઓળખી લઈએ ને તો કોઈ પણ. આપણને રોકી શકતું નથી. દરેક છોકરીમાં એક વ્ય એવી શક્તિ છે. જે દુનિયાને બદલી શકે છે. પણ એ શક્તિ ત્યારે જ બહાર આવે છે, જ્યારે એ પોતાને. માનવા લાગે છે.
વાવ, ગુઝબમ્સ! આવી વાતો સાંભળીને ખરેખર મોટિવેશન મળે છે.
તો પ્રોમિસ કર, આપણે ક્યારેક આપણા સપનાઓને મિઠ કરશું રોકશું નહીં.
કાવ્યા, તને લાગે છે કે છોકરીઓ માટે સૌથી મોટું ઓબસ્ટેકલ. કલ શું છે, સોસાયટી? કે પોતાનો ફીયર?
અ! વિચારીને કહું.
હું કહું તો, બંને.
બોલ બોલ.
પણ સૌ. થી ડેન્જરસ છે, સેલ્ફ. કારણ કે સોસાયટી શું કહે છે, એ તો બહારનું છે. પણ જયારે આપણે પોતે જ માનીએ, કે હું નહીં. કરી શકું, ક્યારે તો ગેમ ઓવર.
હમ એકચુલી, અને આ સેલ્ફ ડબલ સા ક્યાંથી આવે છે. એ જ મીઠ છે. બાળપણથી જ સાંભળેલી વાતો છે એ તો.
હા, જોરથી ના બોલો આટલું આગ. ગડના વદ લું. લોકો શું કહેશે આ બધું સ્લોલી કોન્ફિડન્સને ડિસ્ટ્રોય કરે છે.
અને સૌથી ફની ટિંગ, લોકો શું કહેશે, આ લોકો કોણ છે એ ક્યારે ખબર નથી પડતી.
હા હા સાચ ઇનવિઝિબલ પીપ લ કંટ્રોલિંગ રિયલ લાઈફ
એક મીથી એ પણ છે કે છોકરીઓ એકબીજાની એનેમી હોય છે, તને લાગે છે સાચું છે?
ના ભાઈ ના એકચુલી સોસાયટી જ કોમ્પિટિશન ક્રિએટ કરે છે, જો સપોર્ટ મળે ને, તો ગર્લ્સ એકબીજાને બેસ્ટ સપોર્ટર્સ હોય છે.
હા ત મેં આગળ તો તને કીધું, કે આપણને સપોર્ટની જરૂર છે, હા હા હું પણ તો એ જ માનું છું જારે એક છોકરી બીજીને અપફમેન્ટ કરે છે, એ ફિલિંગ્સ જ અલગ હોય છે, જેમકે તું.
પર અનપઢ ર્ચ્યુનેટલી જેલેસી પણ આવે છે. ક્યારે, પણ એ નેચરલ છે, બસ એને કંટ્રોલ કરવું પડે.
હા જેલેસીને ઇન્સ્પાયરમાં, કન્વર્ટ કરવું જોઈએ.
એક્ઝેક્ટલી, એ કરી શકે છે, એટલે હું પણ કરી શકું. આ માઇન્ડસેટ હોવો જોઈએ.
હમ્મ ક્યારેક. તને ફીલ થાય છે, ઇન્સ ઇન્સ્યોરિટી ફીલ થાય છે.
હા ઓનેસ્ટલી થાય છે સ્પેશલી. સોશિયલ મીડિયા ને જોઈને.
આ બધા પરફેક્ટ લાાઈફ બતાવે છે? પરફેક્ટ બોડી, પરફેક્ટ કરિયરપણ રિયલી તો ડિફરન્ટ હોય છે ભાઈ એ લીધેલી છે.
એક્ઝેક્ટલી એકમિતતે એ પણ છે, પરફેક્ટ વુમન એક્ઝિસ્ટ કોઈ પરફેક્ટ નહી હોતું.
અને પર પરફોમન્સ પાછળ દોડીને આવે પોતાને લોસ કરી દઈએ.
હાઇ સ્ટેટ ઓફ બીંગ પરફેક્ટ. વી શુડ બી રિયલ.
કાવ્ય તને શું લાગે છે કે, પેરેન્ટ્સનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે વુમન એડ્યુકેશન વાસ્તે.
બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જો અગર ઘરવાળાનો સપોર્ટ હોય ને તો છોકરી આકાશ સુધી જઈ શકે છે, પણ શક
ઘણાં પેરેન્સ. હજુ પણ સેફ ચોઈસ માટે પુશ કરે છે.
હા બટ સેફ હંમેશા જ. કેવું જરૂરી નથી. કે રાઈટ હોય.
ટ્રુ રિક્સ લીધા વગર ગ્રો પોસિબલ પણ તું નથી.
છોકરીઓ હંમેશા પ્રોટેક્ટ કરવા માટે નહી બટ એમ્પાવર કરવા માટે ઉછેડવી જોઈએ, જો આપણે તેમને ડિસિઝન લેવા દઈએ ને તો મિસ્ટેક કરવા દઈએ ફો થ તો જે સ્ટ્રોંગ બનશે પ્રોટેક્શન ટેમ્પરરી. સુરક્ષા આપે છે બટ અગર અમને એને એમ્પાવરમેન્ટ આપશું ને તો એને લાઈફ ટાઈમ માટે સ્ટ્રેન્થ આપે છે.
ખરેખર મા સેટ બદલવાની જરૂર તો છે જ.
ચલ હવે આજ માટે. મેં જાવ મમ્મી બુલાવે છે.
હમ્મ સારું પાછા મળશું
હમ્મ.
બાય.
બાય.